હ શું કરો છો?
બસ મજામાં તમે શું કરો છો?
બસ એકદમ મજામાં
હમ બોલો બોલો કેવું છે ઘરે બધા મજામાં?
બસ બધા મજામાં એકદમ શાંતિ તમે કો બધા તમારે કેવું ઘરે મજામાં ને?
બસ બધા મજામાં શું કરો જમી લીધું?
બસ જસ્ટ જમીન બેઠી, તમે?
બસ હું બી જમીને જ બેઠી છું.
હમ બરાબર
આજે તો એક એકાદશી હતી એટલે કંઈ ખાલી સાબુદાણાની ખીચડી ખાધી છે શીરો
હા નહી આજે તો ભીમ અગિયારસ છે. બહુ મોટી અગિયારસ માનવામાં આવે છે ને
હા બહુ મોટી ગ્યા રસ્તે ભાઈ
હ ને તમે પેલું ઘડ ને એવું મતલબ ચડાવવા છે આવ મંદિર માં
હમ ગ તને અમલોકો
હમ હમ બરાબર ખબર ને એક બાજુ જો ને અત્યારે તો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે
હા બહુ જ હવે તો ચોમાસા નિવૃત્ત તો આવીને એટલા માટે
એજ ચોમાસા આવશે એટલે મજા આવશે આમ તો આપણને
હમ મજા તો ખરી પણ ચિંતાનો વિષય બી બહુ મોટો થઈ ગયો છે અમારે તો
એટલે સમજણ ના પડી કઈ રીતે
એટલે અમે લોકો એક અમારા ત્યાં ગામડે ખેતરમાં છે ને બધું વાયુ છે હવે ત્યાં હવે વરસાદ પડશે તો આખો પાક નિષ્ફળ જશે આખી વરસની મહેનત તો ખરી જ પણ સાથે સાથે પૈસા બી અમારા એમ જ જતા રહેશે પાણીમાં જ વહી જશે એવું જ કહેવાય
હ એ છે હા બહુ મતલબ દુખદ કહેવાય જેમ કે તમે છો એ વાક્ય ઘણા બધા ખેડૂત હશે એ બધાને કેટલી મુશ્કેલીઓ પડશે
હમ એજ ને એમ તો ઋતુ સારી પણ આમ બહ ખરાબ
હા લિમિટેડ મતલબ જેટલો આપણે પાકને જોઈએ એટલો વરસાદ આવે તો ચાલે પણ હવે આપણે જોઈએ છે કે સિઝનના ટાઈમે વરસાદ આવતો નથી અને જારે પાક થઈને તૈયાર થઈ જાય પછી જે વરસાદ આવે એનાથી થી બધું જ ધોવાઈ જાય પાણીમાં
હમ સાચી વાત છે હ લોકો એટલું બધું પ્રદૂષણ ફેલાવતા થઈ ગયા છે ને એના લીધે ગ્લોબલ વોર્મિંગ વધારે થઈ જાય એના લીધે આ ઋતુઓ ચેન્જીસ થતી રહે છે કે ઉનાળામાં વરસાદ થાય વરસાદમાં ઉનાળા એનુંય શિયાળા માં બી વરસાદ પડવા માંડ્યો છે હવે તો
એજ અચ્છા અત્યારે કંઈ કહેવાતું જ નથી મતલબ કહેવાય ને કે ક ટાઈમે શું થાય છે અમુક વાર તો ખબર જ નથી પડતી હોતી જો ને સવારે અમુક વાર આમ ગરમી લાગે સાંજે વરસાદ હોય રાત્રે ઠંડી લાગે ખબર ને કઈ ઋતુ ચાલે છે આજકાલ તો
હમ સાચી વાત છે તમા હા બોલો ક્યાં ગયા હતા કે નહી તમારા વેકેશન ચાલી રહ્યું છે તો કે
ના અમે તો હાલ તો ક્યાંય નથી ગયા પણ હવે કદાચ ઈચ્છા છે કે સાપુતારા ને બાજુ ફરવા જઈએ
હમ નહીસ બહુ મસ્ત છે અત્યારે તો ચોમાસામાં જવું જ જોઈએ ત્યાં એકદમ એવું જ લાગે કે જ તમે સ્વર્ગમાં આવીઈ ગયા છો એટલું સરસ અમે તો ગયા તા નેક્સ્ટ યર બહુ મજા આવી હતી
હા એજ ને સરલદમ વાતાવરણ એટલું શાંત ને ને એટલા મજ હવે એક તો જુવઓ ને અમારે હવે અઠવાડિયામાં કોલેજ બી ચાલુ થઈ જશે એટલે હવે જોઈએ છે અઠવાડિયામાં કઈ થાય તો જઈએ ને તો પછી પોસ્ટપોન રાખીએ છે બી જ દસ
સાચી વાત બહુ અમ મજા આવેવી પ્લેસ છે પણ આમ બધા ગુજરાતમાં બી ઘણા બધા હિલ સ્ટેશન હવે તો બની છે મતલબ અને ત્યાં જઈએ તો મજા આવે આમ ગિરનાર બી તમે ચોમાસામાં જઓને તો બ મજા આવે કેમ કે વરસાદ પડે ને તેના વાતાવરણ જ કંઈક અલગ જ થઈ જાય તો બહુ મજા આજુબાજુ ગિરનારમાં છે ને જંગલ જ છે તો વરસાદ પડે ને તો બહુ મજા આવે
હમ હમ તમે ગયા ત કે નહી
હમ ગયલી છું ને હું તોું આજુ તમે ઉપર ચડી થોડા ચડો તો તમને આજુબાજુ બસ ખાલી તમને જંગલો જ દેખાય નીચે જય્યારે તમે હો તો ત્યારે તમને ખબર એટલી જ ના પડે પણ જય્યારે તમે ઉપર જાઓ ને તો ત્યારે તમને આજુબાજુ ખાલીને ખાલી જંગલ જ દેખા
ઓ ત્યાં દસ હજાર પગ થ છે ને
તે દસ હજાર પગત ત્યાં છે ત્યાં દત્તાત્રેય ભગવાન છે
હમ હમ તમે દસ હજાર ચડ્યા હતા પગથિયા
હા અમે ચડ્યા હતા અનેને બહુ મજા આવી હતી
અચ્છા કોની જોડે ફેમિલી જોડે કે
ના તો સ્ટપ પર ગઈ હતી અમે લોકો બધા ગયા હતા ફ્રેન્સ બહુ મજા આવી હતી
મજા આવે આવેની ટાઈમ જોડે પણ આમ ફરવાની
ત્યાંનું ખાવાનું બી બહુ મસ્ત છેને કેમ કે કાઠિયાવાડી વિસ્તાર આવે ને તો કાઠિયાવાડીમાં તો ખીચડી કઢી તો ત્યાંની એટલી મસ્ત ને તમે જુવઓ તો અને બાજરીનો રોટલો જે વઘારીને બનાવો ને તો તમે ખાતા જ રહી જાઓ
ઓ જોવું પડશે હા તમે કીધું એટલે મને તો અત્યારે જ મોમાં પાણી આવવા માંડી
હમ જજો જજો બહુ મસ્ત છે ત્યાં બાજુનું ખાવા ખાણી પીણી બી એટલી સરસ ને કે બહુ મજા આવે
હમ અને તમે કયા મતલબ એનો પાકનું ખેતી કરી છે
અમે લોકોએ તો મગફળી કરી છે
સર સારું કેહેવાય ને એનાથી તો તમે તેલ કાઢો જાતે મતલબ સિંગનું તેલ અમુક લોકો ખબર ખેતી જાતે કરે અને તેલ એમના માટે યુઝ કરે થોડું બહ
હ ના અમે અમે એવું નથી કરતા અમે તો ત્યાં પાાર્ક કરીને પછી એને વેચી જ દેતા
હમ કેવ સારો મતલબ ભાવ આવે એ અમુક વાર આમ ખોટ પણ જાય
હા ભાવ આવે અને જેમ મેં કીધું એમ કે જો વરસાદ પડે તો એ આખો પાક બગડી જશે હવે જ એટલે તો એ બહુ વધારે ચિંતાનો વિષય બની ગયો છે અમારા માટે અત્યારે
હા બરાબર પણ કોઈ એવું લે ખરું પણ એવું આમ વરસાદમાં પડી ગયેલું પછી તો ના જ લે ને
હ ના એટલે કેમ કે વરસાદમાં થોડું બ પલડે એટલે પાક બગડી જ જવાનું છે સડી જાય તો સડેલો માલ કોણ પાછો
હ અને તમે દવા મતલબ આમ પેલી નાખતા હશો નહીવા જીવ દીડાઓને મારવા જંતુનાશક દવાઓને બધું
એ બધું બી નાખતા જોઈએ કેમ કે ત્યાં તો પછી ના નાખે તો પાક બગડી જાય બધા જીવડા આપણો પાક ખરાબ કરી દે એટલે એ તો નાખો જ પડે
હમ અને આજકાલ તો જુઓ ને લો ગામડાઓમાં પણ નવી આમ કેહેવાય ને છે ને એક કંપની છે અદાણી એ શું કરે કે ખેતી તરો હોય તો એને આપણે ભાડે આપવાનું જેમ કે મારું ખેતર હોય
હમ હા
તો મારે એમને ભાડે મતલબ એ કઈક વીસ અઠ્યાવીસ વર્ષ માટે આપવાનું અને એ લોકો આપડા જમીનમાં સોલર લગાવે જમીન આપણી જ કહેવાય પણ એ લોકો આમ સોલર લગાવે અને એને આપણને પૈસા આપે તો હા તો અમારે ઓળખીતા છે ને તો એને આખા જોવું ને એક કરોડ ને કંઈક અઠ્યાવીસ લાખ રૂપિયા આવશે
ઓહ સરસ બહુ સારું કેહેવાય હ કે મળે છે આ બહુ સારી સરકારે એક કાઢ્યું છે યોજના
હા પણ એમાં કેવું છે એટલે એક જોતા સારું છે કારણ કે જો આપણે ખેતી કરીએ તો આ બધું થાય છે તો પૂરું વળતર તો સરકાર આપતા નથી હા થોડું બહુ આપે છે બરાબર. પણ મતલબ થોડું બહું થાય એના કરતા આ બધા હવે અમારા સાઈડ તો આવું જ કરાવે છે બધું.
સરસ સરસ સારું કહેવાય
હા અમારે એ ગામડે અમે આ વર્ષે તો નહી કઈ પાક કર્યો પણ ગયા વખત અમે છે ને બાજરીનો પાક કર્યો તો તો એ તો અમાર નસીબ કે અમાર પાક તૈયાર થઈ ગયો અને અમે પછી મતલબ એને કરીડી દીધું અને બીજા ત્રીજા દિવસે વરસાદ હતો.
નસીબમાં સારું કહેવાય કે પાક બગડ્યો નહીમ.
હમ તો પણ અમને થોડું આમ એટલો ભાવ ના મળ્યો કારણ કે અમુક ખબર ને કે આપડી જોડે ખે ખેડૂતો જોડ લે ઓછામાં અને બહાર વેચે એને દસ ગણા ભાવમાં.
મા તો છે જને
હ માઈ
સામાન્ય માણસ ને. જોડે એવું જ થતું હોય છે.
હમ એક ખેડૂતો માટે મોટી સમસ્યા છે કે લોકો અ જો આપડે ખબર હોય તમને તો ખબર જ હશે કે પેલા જો એ લોકો ખેતી માટે પેલું જમીન ખેડે એના માટે હોય તો બળદ તો કોઈ વાપરતું નથી પણ
હવે હવેના જવાવામાં ના. એમાં તો બહુ બધા આધુનિક સાધનો આવી ગયા છે પહેલા તો લોકો કેવું કે બળદો લઈને આખા ખેતરમાં એનાથી ખેડતા હતા પણ હવે તો આધુનિક ટેકનોલોજીના લીધે આધુનિક સાધનો આવી ગયા. છે તો ફટાફટ એ બી બહુ સરળ રીતે અને ઝડપીથી થઈ જાય કામ.
હા એટલે ને તો એમાં શું હોય કે પેલા આપણે ખેતરોમાં ખેડૂતો ખેડે ટ્રેક્ટરમાં ડીઝલ તો જોઈએ એમને એમ તો થાય નહી. પછી થોડું દવાઓ છાંટે પાણીના બોરના પૈસા બીજળી વીજળીનાલ હોય. પછી અ ખબર તમને કે જયારે પાક થઈ જાય ત્યારે પછી પેલા કેહેવાય ને મજૂરોને બોલાવીને બી પાક સમેટાવડાવે પછી એને સાફ કરવાના અલગ પૈસા પછી એને વેચવા લઈ જવા માટેના લવ એટલો બધો ખર્ચો થઈ જાય અને સામે આમ જોવા જઈએ તો એટલું બધો નફો મળતો નથી અત્યારે
સાચી વાત છે નક ક્ષણ શ વધારે થઈ ગયું છે હવે તો લાભ કરતા હોય તો સાચી વાત.
આવનારી. ખબર નહી આવનારા દસ પંદર વર્ષ તો હમશે આ પણ પછી લોકો સુખાશે ખબર નહી કારણ કે અત્યારે તો કોઈ ખેતી કરવા માટે તૈયાર જ નથી.
હા સાચી વાત છે પહેલાંના લોકો કરતા હતા પણ હવે ધીમે ધીમે જેમ જેમ નવો યુગ આવતો રહ્યો છે એમ લોકો એમાં કોઈ વધારે ઇન્ટરેસ્ટ આપવા માગતું નથી.
હમ બધાને એમ કે કોણ મહેનત કરે એમ.
હમ સાચી
હમ સારું ચાલો મારે વોર્ડ જવાનું છે પછી વાત કરીએ આપડે.
ઓકે ઓકે હા ચલો બાય.